હલો. જય શ્રી રામ. શું કરી રયા છો ભાઈ?
જય શ્રી રામ. કઈ ની ભાઈ હમણા તો જે વેકેશન મળી રહ્યું છે એટલે તો હું ઘરે આરામથી બેસી રહ્યો છું. અને ઘરવાળા સાથે બેસી રહ્યો છું. શું તમારા ઘરે બધા કેવા છે બધા મજામાં છે ને?
હા એકદમ એમ જોવા જઈએ તો મજામાં છે. અને હાલમાં તો શું છે ઈયા જ્યાં રહેવા માટે આવ્યો છું. ત્યાંનું વાતાવરણ પણ એટલું મસ્ત છે અને મને ખબર છે. કે હમણાં આપણા ભારતમાં- તમે જ્યાં રહો છો, અમારું જ્યાં ઘર હતું, ત્યાં ખુબ જ વરસાદ પડી રહ્યો છે એવી મને અ વાતચીત મળી હતી. અને મેં ન્યૂઝ પણ પણ જોઉં છું. કે ખુબ જ વરસાદ પડી રહ્યો છે એના કારણે ત્યાંના પાણીના નિકાલની વ્યવસ્થા પણ એટલી બધી સારી નહી હતી. તો એના પર સરકારે ધ્યાન આપ્યું છે અને સર પાણી નીકાલની વ્યવસ્થા કરવા લાગી રહ્યા છે. એ મને વાટ મળી અને મેં ત્યાં જોયું કે એટલું એમ- તો જોવા જઈએ તો સારું છે પરંતુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે અમારે ત્યાં શો છે મેં અહીંયા જાપાનમાં અહિયાં રહેવા માટે આવ્યો છું. તો જાપાનમાં એટલી બધી સુવિધા સારી એવી સુવિધા મળી રહે છે. તે અહીંયા વરસાદ પડતા જ અ પાણીનું પેઠે પણ જમા રહેતું નથી એટલે કે રોકાઈ જતું નથી. પાણીનો ફ્લો એની જાતે જ વધ્યા કરે છે એટલું સરસ છે અહીંયાનું એન્વાયરમેન્ટ અને અહિયાનું જે અ વાયુ છે ઓક્સિજન વાયુ પણ આપણને સરળતાથી મળી રહે છે. આપડે ત્યાં શું છે કે અ પેલા ત્યાં અમે આપણા દેશમાં નતું ત્યાં પ્રદુષણ એમ ઘણું બધું જોવા મળતું. તો તેના કારણે થોડી ઘણી મુસીબતો થતી હતી. અને હાલમાં તો શું છે એ પણ મેં જોયું છે કે ન્યૂઝમાં કે આપણે ત્યાં પણ હવે તો આ પ્રદૂષણ પર ખાસો ઘણું સારું એવું કાર્ય કરવામાં આવ્યું છે. એટલે એ પણ નિવારણ થઈ જાશે. પરંતુ અહિયાં તો એવું નથી અહિયાં એકદમ અહીંયાની યુથ છે એકદમ જાગૃત છે. અહીંયા લોકો એકબીજાને માને છે, સમ્માન પણ કરે છે એટલે અહિયાં પ્રદૂષણનું પ્રમાણ જોવા મળતું નથી. અહિયાં શું છે કે આપડે આમ નદીઓ તો સ્વચ્છ છે જ સાથે સાથે અહીંયા જે ગટરો છે. તેમાં પણ માછલી જોવા મળે છે. રંગબેરંગી અને અહિયાંના લોકો લાખે પણ છે એની જાટે પણ કે ખરીદીને નાખે છે કારણ કે એ લોકોને એવું માનવું છે કે અહીયાં માછલી હશે તો પાણી સ્વચ્છ રહી શકે છે. એમ એટલે અહીંયા ખુબ જ સારું છે અને અહિયાં ખાસ કરીને હું જયારે આવ્યો હતો. ત્યારે મને જાપાન માટે જાણું હતું કે જે મેં નાનો હતો ત્યારથી મેં જે કાર્ટૂન જોતો હતો. તો એમનું ઘર જવા જાગવા માંગતો હતો કેમ કે એ ડોરેમન છે તો તે ક્યાં રહે છે એનું ઘર કેવું હતું કારણ કે એ જાપાન એ જાપાનમાં બનાવેલ હતું. તો એની મેં તમને ડિટેલમાં વાત કરું તો હું જયારે નાનો હતો ત્યારથી જ આ ડોરેમન કાર્ટૂન જોઉં છું અને મને ખુબ જ ગમે પણ છે. અને એમાં પણ જે નોબિતા નો કેરેક્ટર છે તે મને ખુબ જ ફેવરેટ છે અને નોબિટા સ્કૂલમાં ભોણે છે પછી એને કેવી રીતે જે અ જેક હોય છે તે કેવી રીતે હેરાન પરેશાન કરે છે એ બધું મેં જોયલું એટલે મને નાનપણ થી સપનું તો હતું જ કે મેં પણ કોઈ વાર જઈશ અને ત્યાં જઈને આ એમનું જે રિયાલિટી તરીકે છે એ મેં જોુ તો મેં ત્યાં ગયો હતો અને એકદમ રૂબરૂ તેવું જ બનાવવામાં આવ્યું હતું. અને ત્યાં ફૂલછોડ પણ તેવા જ હતા જેવા એ કાર્ટૂન બતાવવામાં આવતા હતા. એમની જે સ્કૂલ હતી તે પણ ખુબ જ મસ્ત હતી. એમ એ લોકો તે રમતા હતા તે પ્લે ગ્રાઉન્ડ પણ ખુબ જ મસ્ત હતું. અને એકદમ અ જેવું ટીવીમાં બતાવવામાં આવે છે કાર્ટૂનમાં તેવું ને તેવું જ હતું. એટલે મેં તો પહેલા જોયું ત્યારે મેં પણ આશ્ચર્યચકિત પામી ગયો હતો. પરંતુ ત્યાં મને રહેવાની ખુબ જ ગમે છે હાલમાં તો અહિયાં શું છે ટેક્સ ને એવું વધારે ભરવાનું હોય છે પરંતુ એટલે આપણને સુવિધા પણ મળે છે કેમ કે અહિયાં શું હોય છે. કે આહીંયા ટ્રેન પણ એક બે મિનિટ પણ લેટ થતી નથી. અને લેટ પણ થાય તો ત્યાં જે વિભાગમાં જે કર્મચારીઓ કામ કરે છે. તો આપણી પાસે એક સમય એટલે કે સોરી પણ બોલે છે આપણને. એટલે ખુબ જ સારી એવી સુવિધા છે. અને નાના બાળકો પણ હાલમાં જોવા જઈએ તો પાંચમાં, છઠ્ઠા બાર ધોરણમાં ભણતા હોય તે બાળકો પણ હવે તો ત્યાં ટ્રેનમાં જ મુસાફરી કરે છે. કારણ કે એટલું સેફ છે અહિયાં અને ખુબ જ મજા પણ આવે છે અને અહિયાં જ વાત કરો તમને તો બધા દિવસમાં શું હોય છે કે ટ્રેન આમ જમીન પર પાટા પર ચાલલી હોય છે પરંતુ એવું નથી અહીંયા અમારે ત્યાં કન્ટ્રી એટલી ડેવલપ થઈ ગઈ છે કે અહિયાં ટ્રેનમ ઉલટી ચાલે છે એટલે કે પાટા ઊંડા પાટા પર ચાલે છે એ જોવાનું પણ માર એક સપનું જેવું હતું કે આવું તો કેમક બની શકે પરંતુ મેં જોયું તો મને ખુબ જ મજા આવી અને ત્યાં શું છે કે આખો દિવસ તો લોકો કામમાં બિઝી હોય છે પરંતુ રાત્રિના સમયમાં બધા લોકો સાથે મળીને પાર્ટીઝ ને એવું બધું કરતા હોય છે એટલે એમ અહિયાંયા લોકોનું જીવન તો એમ તો કામમાં જ વ્યસ્ટ હોય છે એટલું બધું એ લોકો એન્જોય પણ કરતા નથી પરુ અહિયાં જયારે આમ સાંજે એ લોકોને જયારે ફ્રી થાય ત્યારે આપણે ત્યાં શું હોય છેએ કે બધા ફોનમાં લાગી રહી છે પણ તો એવું નથી અહિયાયા આખો પરિવાર બધા ઘરે સાથે બેસીને અમે બેસીએ છીએ પછી અંન્ટાક્ષરી છે પછી ફૂટબોલ છે વોલીબોલ છે આવા જે પ્લે ગ્રાઉન્ડ છે ત્યાં અમે બેસીને રમીએ છીએ પછી ઈન્ડોર ગેમ ઘરમાં પણ અમે ઘણી બધી ચ ઘણી બધી પ્રકારની ગેમો રમીએ છીએ સો તમે જ્યાં રહો છો ત્યાં તમારી સુવિધા અને પછી તમને જે મે વાત કરી એ બધી સેવાઓ ઉપલબ્ધ છે ત્યાં
હા ભાઈ હું તો અહીંયા ભારત દેશમાં રહું છું ને તમે જે કીધું બધું જાપાન વિશે એટલે ખુબ મને તો અજાણવું લાગ્યું ખુબ સારી વાત પણ કેવાય છે કે તમારે ખબ કેટલી સ્વસ્થતા રાખે છે અને ખુબ સારી રીતે બધા લોકો રહી પણ છે પરંતુ અમારા ગામમાં જે એક વિપરીત છે કારણ કે અમારા જે ગામમાં કે પછી અમારા દેશમાં હું જ્યાં રહું છું ત્યાં અમારા ગામના કે પછી અમારા દેશના ઘણા બધા નાગરિકો અમારા જે જે તેને નુકસાન નલે પ્રિયાવરણ ને ખુબ નુકસાન પણ કરે છે અને પ્રદુષણ બો ખૂબ વધી રહ્યું છે અમારા દેશમાં કારણ કે અમારા દેશમાં ઘણા બધા લોકો જેમ કે બધા વ્યસન કરતા છે અને ગમે ત્યાં બધું ગુટકા છે સિગરેટ છે તંબાકુ છે એવું બધું ખાઈને ગમે ત્યાં ફેંકી દે છે આવી બધી બધી વસન કરતા લોકો છે આવી બધી વસ્તુ ગમેતા ફેંકશે અને એના લીધે તમને ખબર કે આ ઘણા બધા પ્રકારના રોગો પણ થાય છે અને ઘણા બધા લોકોને શ્વાસ લેવાને તકલીફ પણ થાય છે કારણ કે જે સિગારેટનો ધુમાડો હોય છે તે તો આપડે જો શ્વાસ માં લેવા જાયએ એટલે કે આપણે ભલે નહી પીટા હોએ પરંતુ જે પી છે તેના કરતા આપણને વધારે નુકસાન કરે છે એટલે કે હવે મારે એજ કેવું છે કે સરકારને કે ભાઈ આપણે જે આપણા દેશમાં આટલું પણ નુકસન એટલે પ્રદુષણ થઈ રહ્યું છે તેને આપડણે હલ કરવું જોઈએ અને અમારા ગામડામાં તો એવા ઘણા બધા બધા લોકો પણ છે એ એજ એટલે કે સ્વસ્થા પ્રત્યે આમ જાગૃત છે એટલે હું પણ જાગૃત છું ને અમારા ગામના જે પરિવાર છે તેમ અમે તો પેલા કેમ ચલાવે એ લોકા કે અમારા ગામમાં પેલા પ્રદુષણ પણ થતું હતું અને ઘણા બધા લોકો એટલે કે બે જવાબદારી એટલે ગમે ત્યા કચરો ફેરતા હતા ગમે ત્યાં થુંકતા હતા ગમે ત્યાં પાણીનો બગાડ કરતા હતા એટલે આવું બધું પ્રકારનું પ્રૂષણ કરતા હતા અને પછી અમે એ લોકોને સમજાયું કે ભાઈ તમે હમણાંથી જ આવું બધું પ્રદૂષણ કરશો તો પછી આપડો દેશ ક્યાં જશે કારણ કે તમે આવું બધું પ્રસણ કરશો અને પછી તમારા જોઈને તમારા બાળકો પછી આજકાલ જનરેશન છે કે શું શીખશે એટલે મારે તે એ લોકોને જ કેહેવું હતું કે ભાઈ તમે હવે તો એક સુધરી જવું કારણ કે આપડે હમણાં થી આવું કેમ્પ યોજ કે આપડણે હમણાથી સ્વસ્થ રાખશો તો પછી આપણને આગળ જતા એવી પરિસ્થિતિ નહી કારણ તમને પણ ખબર જ છે કે હમણા તો તમે જાપાન માં રહો છો પરંતુ અમારી બાજુ પરિસ્થિતિ અલગ ચાલી રહી છે કારણ કે અમારી બાજુ જે વરસાદ ન મોસમ ચાલે છે તે હવે તો તને ખબર જ છે કે વરસાદના મોસમમાં જે ગામડાના લોકો હોય છે તે ડાંગરનો પાક રોપે છે અને આ વખતે તો ઘણા બધા ખેડૂતો મારી વાડે છે કારણ કે આ પાક રોપવા થી એ લોકને જેટલો પણ એ લોકો આવાક અંદર નાખે છે પાકમાં પરંતુ એમાં માટે એટલો ખર્ચો નીકળી નીકળી તો પછી ફાયદો શું રોપીને એમ કારણ કે ભાત ખેડવાનો પછી જે ખેતર ખેડવાનો હોય છે તે પછ કાડો પાડવાનો ખર્ચો પ બ બેારણ લખવાનો ખર્ચો પ વરસાદ પડે નની પડે એના પર વધારે ડિપેન્ડ હોય છે અને ઘણી બધી પ પ્રવૃત્તિ પદ્ધતિ હોય છે એમાં કારણ કે એમાં ઘણો બધ પ્રકારનો ખર્ચો થઈ જાય ને પછી એમાં એટલો બધો જે ખર્ચો હોય છે તે પણ નથી નીકળી આવતો એટલે કે આ વખતે અરા બધા ગામના બધા ખેડૂતો માંડી વાડ્યા છે કારણ કે આ વરસાદ પણ અવે તો લંબાઈ જવાનું એમ બધું ન્યુઝમાં પણ આવેલું હતું. કારણ કે એના જે એલિમીનો છે કે પછી ગ્લોબલ વોર્મિંગ છે આ બધી પરિસ્થિતિ છે ને આ વર સર કેયને આવું ની પડવા જોએ બધું આ પ્રદૂષણના કારણે જ થતી હોય છે. એટલે કે આપડે જો આ બે જવાબદારી કરીને આપણે ગમે ત્યાં કચરો ફેંકશું, ગમે ત્યાં થૂંકશુ. કે પછી ગમે તા આવું બધું વ્યસન કરેને ગમે ત્યાં આ બધું કરે એટલે કે આવું આપણને જોવા મલશે કચરોને આવું. તો ની ચાલે કારણ કે હવે તો આપણેે જ હવે આજની બધી જનરેશ સન છે ને આપણે હમણે બધા લોકો ને શીખવવું જોઈએ અને ઘણા મોટા મોટા લોકો પણ એવું બધું કરે છે ગમે ત્યાં કચરો ફેંકે છે અને ગમે ત્યાં બધી ગંદકી કરે છે કારણ કે શહેરો માં પણ મેં ત
બે વર્ષ માટે જ્યારે રેવા ગેલો હતો ત્યારે પણ મેં ત્યાં જોયું કેટલી બધી ગંદકી પણ આવે છે અને કેટલી બર હું રાતના ચાલવા જ એટલે જમીને પછી તો પણ એટલી બધી વાસ આવે છે દુર્ગણ આવે છે કે વાત જ સુ એટલે મારે તો એજ કેવું છે કે આપણા દેશના જે બહારના દેશ છે જેમ કે તમે કીધું જાપાન છે ભઈ અમેરિકા છે, લંડન છે તેના જો આપણે બનાવવું જોઈએ કારણ કે આપણા દેશમાં પણ ઘણાં બધાં લોકો વિદેશ શીઓ આપણા દેશમાં બધા ફરવા આવે છે અને જોવાલાયક સ્થળે બધાં આવે છે અને ત્યાં એ લોકને કચરોને એવું બધું દેખાય છે. એટલે એ લોકોને પણ એવું ની થવું જોઈએ કે આ દેશ પણ એટલો ખરાબ છે ને આ બધા બધું ગંદકી પણ ખૂબ વધારે છે ને એવું કર્યું હોય પછી એ લોકો આપણી દેશની સંસ્કૃતિ પછી કાયમ બધા તહેવાર છે તે વિશે શું માનશે? એટલે મારે તો એ જ કેવું છે કે પછી જે લોકો જે ભારતમાં પણ પાછાં ફરવા નહીં આવે એમ. એટલે હવે આપણા દેશને સારું બનાવવા અને ખૂબ સારી રીતે સુંદર અને સ્વસ્થ રાખવું જોઈએ અને સરકારને પણ વિનંતી છે કે ભઈ તમે આવા યોગ્ય રીતે આવા જે શહેરોમાં કે પછી ગામડાઓમાં કે પછી અન્ય આવા વિસ્તારોમાં કે જ્યાં આવી બધી ગંદકી કે વધારે પ્રદૂષણ જોવા મલે છે ત્યાં તમે યોગ્ય કડક નિયમ લેવો. અને ત્યાં તમે જઈને નિરીક્ષણ કરો કે ભઈ તમે આ જગ્યાએ કેટલું પ્રદુષણ છે અને કેટલું બધું થઈ રહ્યું છે તે જોવો અને રોગચાળો બધો અટકાવો કારણ કે વધારે પ્રદુષણ કરવાથી રોગચાળો પણ ફેલાય છે. અને આવું બધું જોવા મળે છે શું તમારે જ્યાં રહો છો ત્યાં તો તમને આવું બધું નથી જોવા મલતું હશે ને? પરંતુ તમે જ્યાં રહો છો ત્યાં ત્યાંના બધાં લોકો આમ તો બધા જાગૃત હશે ને, ગમે ગંદકીને એવું તો ની કરતાં. જોવા મળે.
હા એમ અમારે ત્યાં શું છે કે અમે જે દેશમાં રહીએ છે ત્યાં એટલી સુવિધા છે એટલો ડેવલપ છે. કે અહિયાં એમ તો કશે પણ કચરો એવું જોવા મળતો નથી. અને અહિયાં ખૂબ જ સારું વાતાવરણ પણ મળી રહે છે અને મને ખ્યાલ છે જ્યાં હુદી પણ આ તમે જ્યાં રહો છો ત્યાં પણ સરકારે ઘણાં બધાં નિયમો લાગુ કર્યા છે. અને ત્યાં પણ હાલમાં તો સ્વચ્છ છે અને હું પણ હમણાં ઘરે આવ્યો હતો. ત્યારે મને પણ જોવા મળ્યું હતું કે આ આપણે અહીંયા અમારે જ્યાં ઘર છે ત્યાં પણ સારો એવો અવે તો સાફ સફાઈ રાખવામાં આવી છે સરકાર દ્વારા પાણીના નિકાલની પણ વ્યવસ્થા સારી એવી કરવામાં આવી છે એટલે મને તો એવું લાગે છે કે આપણો દેશ પણ એકદમ એમ ડેવલપ થઈ ગયો છે અને આપણા દેશમાં પણ સારી એવી સુવિધા મળી રહે છે. અને મને ખાસ કરીને તો એ સુવિધા ગમી કે મેં જયારે પહેલા આવ્યો હ અરે ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ઓછું ચાલતું હતું. તો મારે શું છે ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. ઓ મજા હાલમાં જયારે મેં મે એટલું સરસ ચાલી રહ્યું હતું. અને મારું ઘર જે ગામડામાં હતું ત્યાં ગામડા પણ નેટવર્ક એટલો મસ્ત પકડી રહ્યું હતું. કે મને એવું લાગ્યું કે મેં જાપાનમાં જ છું એવું લાગી રહ્યું હતું. એટલે મને એવું લાગ્યું કે આપણો દેશ પણ ધીરે ધીરે વિકાસની ગતિએ છે. અને જાતા દિવસે આપણો દેશ પણ આમ અ બીજા બધા દેશોને ટક્કર આપી શકે છે. એટલે મને તો ગમ્યું છે અને ભારતનું એજ્યુકેશન આપણે જોવા જઈએ તો એ પણ ખુબ જ સારું છે. કારણ કે અહિયાં સરકારી સ્કૂલોમાં પણ બાળકોને સારું એવું ભણાવામાં આવે છે. અહિયાં બધા જે બાળકો સરકારીમાં જ ભણે છે, પ્રાઈવેટ સ્કૂલમાં મા આ જે અમીર લોકો છે. એ લોકો પણ સરકારી શાળાઓમાં જ બાળકોને મૂકે છે કારણ કે જોવા જઈએ તો બીજા બધા દેશો કરતાં આપણા દેશનું જે એજ્યુકેશન સિસ્ટમ તે ખૂબ જ સારી છે એટલે મને પણ એવું ગમે છે. અને અમે પણ આ સરકારી સ્કૂલમાં જ ભણેલા અને અમને પણ સારો એવો મળે છે અને અમારા જે આજુબાજુના વિસ્તારના લોકો છે. તેઓ પણ અમને એવું જ કહે છે કે તમે પ્રાઈવેટમાં મૂકવા કરતા સરકારી સ્કૂલમાં જઓ. અને સરકારી સ્કૂલમાં તમને હા જમવાનું ને એવું પણ મળશે પછી રિસેસને એવું તો તમને મળશે જ. સાથે સાથે તમને આવવા જવા માટે બસ ફ્રી બસમાં પણ ટિકિટ ફ્રી એટલે ઘણી બધી સુવિધાઓ છે એટલે અમને તો એવું લાગ્યું છે કે હાલમાં અમે આ જો બસમાં મુસાફરી કરશું તો અમને સારું પડશે. અને હમણાં તો શું છે અમારા ત્યાં અ અમારા જે બાળકો છે. તે હવે હવે ભારતમાં જ રહે છે. એટલે કે અમારે ત્યાં ગુજરાતમાં ઘર છે ત્યાં જ રહે છે. હવે ત્યાં સારું એક એ લોકો પોતાનું જીવન ગુજારી રહ્યા છે. અને એ લોકોને પણ અહિયાં ગમે છે. અને જાપાનમાં હતા ત્યારે અહીંયા તો બાળકોને નાનપણથી જ ડિસિપ્લીન વિશે શીખવામાં આવે છે. અને લોકો જાણે પણ છે. કે ડિસપ્લિન કેટલું જરૂરી છે. એટલે નાના બાળકો પણ આપ બાળકોમાં પણ આપણને જોવા મળે છે. ડિસિપ્લિન ગમે તેમ તોફાન પણ કરતા નથી. તમારે શું કેવું ચાલો ભાઈ પાછા જ્યારે મળશું ત્યારે આપડે અ જયારે મુલાકાત માટે આવીશ. ત્યારે આપડે સાથે મળીને વાત કરશું.
હા ભાઈ સારું મળીએ પાછા.
હા.